ને અવાજ આવે છે?
હા આવે છે.
હમ્મ.
હમ્મ.
કેમ છો મજામાં?
બસમાં મજામા છીએ.
હમ્મ.
તમે આમને ઓળખો મોર્ડર્ન ટ્રેડિંગ કંપની વાળાને, બેંગ્લોરમાં રહે છે?
કોનું, કોને નહિં ઓળખું?
મોર્ડન ટ્રેડિંગ કંપની.
મોડર્ન ટ્રેડિંગ આ શું છે, મોડન ટ્રેડિંગ કંપની?
બેંગ્લોર માં છે કોઈ. સમાજનું જ છે.
નહી હું નથી ઓળખતી.
હમ્મ-હમ્મ, જે એમની છે જ મોડલ સેલ્સ કોર્પોરેશન, એ પણ બેંગ્લોરમાં જ છે, બાલેપેટ. પછી ડાયમ અહ ડાય ડાયનેમિક ઇન્ટરનેશનલ, એ પણ બેંગ્લોર જ છે લાલબાગ રોડ.
હમ્મ.
હમ્મ ઓળખો એને તમને?
નહી.
હમ્મ.
નથી ઓળખ તમે ઓળખો છો કે?
ના. આમને તો ઓળખતા હશો તમે.
કોને ઓળખતી હશે?
એમ ટી એન્ડ એટી સ રસોઈયા અમૃતભાઈ ખોખરા.
નહી.
અમૃતભાઈ, નઈ ઓળખતા?
શું રસોઈએ, પાછું બોલો?
એમ ટી એન્ડ એટી રસોઈયા.
નઈ, હું તો નથી ઓળખતી.
છે.
કઈ નામ વામ હોય, તો પછી ખબર પડે.
હલો.
હેલો, તમને અવાજ આવે છે?
ના ના નથી આવતી, હવે.
હવે આવે છે, કે નથી આવતી?
આવે છે.
એ ખૂબ બુક વાંચું છું. લિસ્ટ છે મારી બુક ની, હું તમને સંભળાવું. ભગવદ્ ગીતા. રામાયણ. મહાભારત, વેદવ્યાસ શ્રી મહાભારત ગાથા સુનીમ આકાશ સોમનાથ આચાર્ય ચતુર શેન શાસ્ત્રી
હા.
દુર્ગેશ, નંદિની વકીમચંદ્ર
ઓકે.
કે દવદ્વાર શ્રી શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાય ગુનાઓ કે દેવતા
હા.
વારમવીર ભારતી ઉમરન ખાન અદા મિર્ઝા હારી રૂમસ્વ સમ્રાટ અશોક, રાજ્યાભિષેક, વેદ પ્રસાાદ કંબોજી
આ બધી બુક્સ છે ને એ વાતચેલી છે. આમાંથી મતલબ બધી વાંચેલી નથી કોઈ કોઈ વાંચવી છે આમ
હા હા
અલગ અલગ જારે કઈ મળશે ત્યારે વાંચી નાીશ
હમ નાના બરાબર છે.
હમ
હમ હ હ
તમે બુક વાંચી છે કોઈ ક્યારે પણ
વાચી છે એમ
કઈ બુક વાચી છે તમે
હે
કઈ બુક વાંચે છે કઈ બુક વાંચે છે.
હ સાચી છે પણ અમુ યાદ નથી આવતી કઈ દુક
બહુ વરસ થઇ ગયા
બહુબરસ સહી છે.
હમ
હમ હ હમ ગરમી આવી તો તમ આંબાપડ ભાવતા હશે ને
હમ આમપાપ મનેમાં આવે છે તમારી આ પ્રોબ્લેમ થઈ ગઈ છે. જે મારા આમ પાપડ છે ને એ મતબ મારા દાંતમાં ફસાઈ જાય પછી દુખું આવી જાય
બરાબર.
હમ
હમ હ બરાબર છે બરાબર છે બધું શું કોશ
કઈ નકી તુમે આજ પ્લાન ચેન્જ તમાવાવાના છે
શું ચેજ થતી ગયું છે
હ મોબાઈલ ના પ્લાન્સ અઠવીસ દિવસ આજે નહી મતલબ અઠયાવીસ દિવસ ના હોય છે ને તો હવે ગવર્મેન્ટ શાયદથી અઠયાવીસ દિવસને ત્રીસ દિવસ કરવાની છે.
હા એ તો પેલા કર્યું હતું ને રાઘવ ચડ્ડા એ
કીધું હતું ને પાર્લમેન્ટમાં
થોડું માઈક પાસે રાખો ને તો સારું રેશે
હેલો
હા
હવે આવે છે અવાજ.
હજી થોડું પાસે લાવો.
હેલો, હવે આવે છે આવાજ.
હા, હવે આવે છે.
હમ, તો પેલે કીધું હતું ને રાઘવ ચડ્ડાએ.
હા.
એ કરવાના છે.
સારું પણ આપણી જોડે મહિનાના પૈસા લે છે, તો પહી એ પ્રમાણે તો આપવું પડે ને હ.
એક્ઝે્ટલી એકત્તિસ દિવસ તો ગણો તોમે કમસે કમ
હા.
કેટલું ઉલ્લું બનાવે આપણને.
હા, એ જ ને.
હ, હ. આ કઈ ગ્રાઉન્ડ રૂલ્સ રાખવા જોઈએ કે આ કંપની એનાથી ઉપર નથી જઈ શકતી એનાથી નીચે નથી જઈ શકતી.
હા.
લૂટવાનું નહી.
એજ એજ.
એકચુલી આપણને શું કર્યું ફ્રી નો ઇન્ટરનેટ આપી નાખ્યો. પછી ઇન્ટરનેટના ભાવ હવે વધાર વધારતા જશે એ એ લોક આ સ્ટ્રેટેજી છે.
એય છે, એવું છે. એમ જ ચાલતું રે બધું.
યા એમજ ચાલતું રે.
આમ તો આ બધું પહેલેથી થવું જોઈએ, પણ
એજ તો પહેલેથી થવું જોઈએ પણ થતું નથી.
હમ.
હા હા.
લો હું તમને પાછું થોડો ટાઈમ પછી મળીએ આપડે.
વાંધો નહી વાંધો નહી. મળીએ ત્યાં હાલ બરાબર છે.
બરાબર. જય શ્રી ક્રિષ્ન.
હા, જય શ્રી કૃષ્ જય શ્રી હમ જય શ્રી કૃષ હા, જય શ્રી ક્રિષ્ન.